હલો.
હા, મારો અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યો છેે મિત્ર
હા શું તમે થોડોક સમય આપી શકશો
હા ચોક્કસ
આજે આપણે વાત કરીશું બાળપણની યાદો બાળપણમાં એક બાળપણ જીવનનો એક એવો અમૂલ્ય ખજાનો છે સમય સાથે દૂર થટો જાય છે પરંતુ ક્યારેય ભૂસાતો નથી એ દિવસ માં કોઈ ચિંતા ન હતી કોઈ જવાબદારી ન માથ રમટો હાસ્ય મિત્રો અને પરિવાર નો પ્રેમ જ હતોું ધ્યાન આખું આપણને ખૂબ આનંદ પ્રાપ્ત થતું સવાર પડે ત્યારે મિત્રો સાથે ફરવું રમવું વરસાદ પડે ત્યારે પહેલા ટીબામાં ભીંજાવું કાગળની હોડી ટરાવવી ઝડ પર ચડવું વગેરે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ બાળ કરતા હતા આપણી શું તમે પણ બાારપણમાં એ કોઈ પ્રવૃતિ કરેલી કે
હા મિત્રો તમે જેમ કહ્યું તેમ બાળપણ જે આપણું છે જે ક્યારે નહી ભોલાય અને થોડા દિવસ પહેલા જ હું ઘરમાં મારા જૂના ફોટો જઈ રહ્યો હતો તો મને આખું બાળ પણ યાદ આવી ગયું ઘણી બધી યાદો મારા લાઈફમાં પણ છે સાચું કહું તો જેવો નિરાંતે જીવવાનો સમય ફરે આવો ક્યારે નહીં આવે જેવો બાળપણ હતો આપણો ત્યારે તો કોઈ આપણી જવાબદારી નહી હતી કોઈ ટેન્શન ન હતું બસ રમવાનું ભણવાનું અને મજા કરવાની એવું બધું બહુ બધું હતું બાળપણમાં નાની ના
બાળપણમાં ભવિષ્યની કોઈ ચિંતા ન હતી ફક્ત રમવાનું આનંદ માણવાની અને ખુશ રાખવાનું હતું આખો દિવસ રમવું સાંજે પછી ખાઈને સુઈ જવું ઘરે ના ઘ ઘણા બધા ખૂણામાં ક્રિકેટ રમવું સંતાકુકડી રમવી સાયકલ ચલાવવી વગેરે પ્રકારની અનેક પ્રવૃત્તિઓ બાળપણમાં કરતા હતા સવારે શાળામાં જવાનું સાંજે આવવાનું આજનો સમય બદલાઈ ગયો છે જવાબદારીઓ વધી ગઈ છે સાબંધરમાં પણ ઔપચારિકતા આવી ગઈ છે અને જીવન સતત દોડતું રહે છે છતાં જયારે બાળપન ની યાદો મનમાં આવે ત્યારે એવું લાગે કે જાણે સમય થોડીક ક્ષણ માટે ઠુંંભી ગયો બર પણ આપણને શીખવે છે કે સાચી ખુશી મોટી વસ્તુમાં નહીં પરંતુ નાની નાની પળો માં છુપાયેલી હોય છે એક સ્મિત એક મિત્ર એક વર્સાદ દિવસ કે એક જૂની યાદ આ બધું જ જીવનને સુંદર બનાવી દે છે આપણા પાસે વર્તમાનમાં પણ જો બારપણ થોડો સમય રહે તે તો આપણું જીવન કેટલું ખુશ રહેત તમને કઈ બીજું જણાવશો
હા મિત્ર તમારે એકદમ સાચી વાત છે બાળપણમાં નાની નાની વાતોમાં પણ કેટલી ખુશી મળતી હતી નવા કપડાં ન મળે તો પણ આનંદ થાય નવી ભેગો મળે રવિવાર આવે તો ખૂબ આનંદને આનંદ શાળામાં રજા પડે એટલે ખુશીનો મતલબ આણંદ આજે ઘણી વસ્તુઓ છે પણ બાળપણ જેઈ વસ્તુઓ નથી અને મને હજુ પણ યાદ છે બાળપણમાં આપણે ચડ્ડી પર જ ફરતા હતા વરસાદ આવે એટલે ચડ્ડી પર જ છત્રી લઈને બહાર નીકળવું અને મિત્રો સાથે રમાજો
હ
ક્લાસમાં સાથે મિત્રો સાથે બેસતા હતા શિક્ષકો પાસેથી ભણવું રિસેસ પડે એટલે બધા મિત્રો સાથે ટિફિન ખાવું એ બધી વાતો આજે પણ મને યાદ છે અને એનાથી મને બહુ આનંદ થાય છે અ અને બીજું તમે કીધું તેમ સાંજે શાળા માંથી ઘરે આવ્યા પછી બેગ ઘરમાં ક્યાં ફેંકી દેવાય એ પણ મને તો ભાન નથી રહેેતું હતું ક્રિકેટ કબડી ખોખો અને બીજું સાયકલ ચલાવવાની આવી મોજ જ કઈ અલગ હતી અને ત્યારે તો એક વાત એ છે કે ત્યારે તો મોબાઈલ પણ નથી હતા અને મોબાઈલ વિનાનું જીવન પણ ખુબ જ સારું હતું ત્યારે આજના બાળકો તો મોટા ભાગે મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે પરંતુ આપણા બાળક બાળપણમાં રમકડા ઓછા હતા છતાં પણ ખુશીનો માહોલ હતો ક્યારેક વરસાદમાં આપણે દોડધામ કરી અને ખૂબ મસ્તી કરી ક્યારેક ઝાડ પર ચડવાની મજા અને ક્યારેક આખો દિવસ માત્ર મિત્રો સાથે ફરવાની મજા પરંતુ એ દિવસો હવે પાછા આવી શકવાના નથી મને તો ઉનાળાની રજાઓ પણ ખુબ યાદ આવે છે આખો દિવસ દાદા કે દાદી સાથે ઘરે રેતોતોમે બધા ભાઈ બહેનો સાથે રમતા હતા કેરી ખાતા હતા વાર્તાઓ સાંભળ અને રાત્રે આગશીમાં બેસી વાત કરવું એ દિવસો પણ ખુબ સુંદર હતા અને તહેવારોની પણ કેટલી મજા આવતી હતી દિવાળીમાં ફટાકડા ફોડવા ઉત્તરાયણ માં પતંગ ચગાવવા નવરાત્રીમાં ગરબા ર વા અને દરેક તહેવારની ઉજવણી ખૂબ ધૂમધામથી હતી ભલે પૈસા હોય કે ના હોય
હ
તો મિત્ર તમારું બાળપણ કેવું ગુજર્યુ છે એ વિશે થોડું મને માહિતી આપશો
હ બાળપણમાં અમે પણ શાળા થી આવતાની સાથે જ ક્રિકેટ રમવું કબડ્ડી રમવો સતાકુકડી રમવું વગેરે અનેક પ્રકારની રમતો રમતા હતા વરસાદની ઋતુમાં નદી માં માછલી પકડવા જવું ઉનાળામાં નદીમાં નાહું જવું વગેરે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ બાળપણમાં કરતા હતા બપોરમાં રજા પડે એટલે કઈ જંગલ માં જવું કઈ ખાવું રમવું વગેરે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હતા તહેવારમાં પણ આનંદ લાવવા માટે પતંગ ચગાવતા દિવાળી માં નવા કપડાં પહેરતા ફટાકડા ફોડતા હોળી માં રંગઠી રમતા નવરાત્રીમાં ગરબા રમવાની તો અલગ જ મજા હતી જે આપણા બાળપને રંગીન બનાવી દીધું હતું આખો પરિવાર એક સાથેથે મળીને તહેવાર ઉજવે જેનાથી સંબંધોમાં વધુ પ્રેમ હતું શાળાના ફટો બાળપણનો સૌથી સુંદર પાત્ર હોય છે તેની સાથે કરેલી મસ્તીઓ નાની નાની શરારતો શિક્ષકોથી બચવાના પ્રયાસો વાર્ષિક કાર્યક્રમો વગેરે અનેક પ્રકારની પ્રવૃતિઓ કરતા મિત્રો સાથે પ્રવાસે જતા પ્રવાસમાં કરેલ મજા મસ્તી વગેરે એ આ જીવન ભર યાદ રહે છે સમયની સાથે બધૂ બદલાટું ગયું છે બાળપણમાં રમવાના મેદાનો આજે ઘર બની ગયા છે ગલીઓમાં રમતા બાળકોની જગ્યાએ અત્યારે બધા મોબાઈલમાં જ હોય છે જીવનમાં સુવિધાઓ વટી છે પરંતુ નિરાંત ઓછી થઈ ગઈ છે આજે પૈસા છે પણ સમય નથી સાધનો છે પરંતુ બાળપણ જે નિર્ડ્સ ખુશીઓ નથી બાળપણ આપણને શીખવે છે કે સાચો આનંદ સંપત્તિ માં નહીં પરંતુ પ્રેમમાં છે મિત્રતા નાની નની ખુશીઓમાં છુપાયલો હોય છે બાળપણ જીવનનો એક અમૂલ્ય એવો ખજાનો છે એ ક્યારેય પાછો મળતો નથી પરંતુ તેની યાદો જીવન દરેક મુશ્કેલ સમયમાં હિંમત શાંતિ અને સ્મીઠ પ્રાપ્તિ રહેે છે તેથી જ બાળપણના જીવનનો સૌથી સુંદર સૌથી નિર્દષ અને સૌથી અમલ્ય સમય કહેવાય વામાં આવે છે વરસાદ પડતો તો હોય એને ખુશીની કોઈ સીમા રેઠી રેતી કાગળની હોલી બનાવવી વરસાદમાં ભીજાવુ ચા પીવી ભજીયા ખાવા વગેરે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે વરસાદમાં વરસાદની અલગ જ લાગણી અનુભવાય છે વરસાદમાં ભીંજારીને મિત્રો સાથે રમવું આજુબાજુ જાવું ફરવું અને કપડા ગંડા કરી પાછા ઘરે આવું વગેરે અનેક પ્રકારની પ્રવૃતિઓ કરીએ છીએ તોમે કોઈ પ્રવૃતિ કરી હોય ચોમાસાની યાદ હોય બાળપણની
હા મિત્ર એ મને બાળપણના મિત્રો પણ ઘણા બધા એવા મિત્રો હતા, મારા જે ચોમાસા આવતા જમી. વરસાદમાં ચડી પર જ ફરવા જતા હતા, અને નદીમાં નહવા જતા હતા, માછલી પકડવા જતા હતા.
અને બીજું જોઈએ, તો બાળપણ ના મિત્રો પણ મને ખુબ જ યાદ આવે છે. ઘણા મિત્રો આજે તો પોતાના કામે નોકરી માં વ્યસ્ત થઈ ગયા છે. કોઈ બીજા શહેરમાં રહે છે, કોઈ બીજા રાજ્યમાં પેલા રોજ મળતા હતા, આજે ક્યારેક ફોન પર વાત થાય તો. પણ આનંદ થઈ જાય છે. અને તમે જેમ કીધું તેમ બાળપણમાં પૈસા કમાવાની કોઈ ચિંતા નથી. ભવિષ્યની પણ કોઈ ચિંતા ન હતી. બસ આજનો દિવસ આનંદથી જીવવાનો હોય. કદાચ એટલા માટે જ બાળપણ જીવનનો સૌથી સુંદર સમય કહેવાય. આજે જારે કામની જવાબદારી વધે છે, ત્યારે આપણા પાસે
હ
મન એટલું એવું મન થાય છે, કે કાસ ફરી એ દિવસ આપણે. પાછું આવી જાય ફરી એજ મિત્રો મળે. પરંતુ એવું થવાનું શક્ય નથી મિત્રો. અંતમાં એટલું જ કહીશ કે બાળપણ જીવનનો સૌથી સુંદર અને નિરાંતે ભરેલો સમય છે, એ સમયની દરેક નાની મોટી યાદ આજે પણ આપણને ખુશ કરી દે છે.
હ
જે આપણે બાળપણની મીઠી યાદોને હંમેશા સાચવી રાખી જોએ અને જીવનમાં આગળ વધતા પણ એ નિર્દોષ સ્મિત ક્યારેય ગુમાવવું જોઈએ નહીં.
તો મિત્ર બસ હવે બીજા ટોપિકમાં મળીશું, આપણેે
તમારો સમય આપવા બદલ ખુબ ખુબ આભાર.
હા.